કેમ છો?
મજામાં હું તમે કેમ છો?
અમે મજામાં
શું હાલે બાકી
કાઈ ની જો અત્યારે નવરા બેઠા તા તે શોપિંગ કરવી તી તે મેં તમને પૂછ તી તી મે કીધું ઓનલાઈન કરાય કે ઓફલાઈન કરાય આમ
અત્યારે જોઈ એ થી કરવો હોએ તો અત્યારે બે હજાર ના ફાયદા છે જો આપડે ઓનલાઈન કરીએ બરોબર
હા.
તેમાંથી આપડે બધું જોઈ ને લઈ શકીએ કે આમ ની ને આમ છે, આવું છે તેવું છે. ને ઘરે આવે પછી કેવું હોય એ નક્કી ન હોય કે ઓફલાઇનમાં એવું છે, કે આપડે આપણે રિક્ષા કરીને કે ગમે એમ કરીને બાઈક લઈને કે આપણે જાઇ જોઈને ભાવ કરીને એમ કરીને લઈ આવીએ.
હા.
એ મા તો બે રાતનું હું કેવાય થાય તો બધું એક ને એક જ
હા. જો અત્યારે ચોમાસામાં આપણે ઓનલાઈન શોપિંગ કરવી હારી પડે કેમ કે ચોમાસામાં જો વરસાદને ચાલુ હોય તો આપડે કોઈ કારણસર રસ્તા બંધ હોય પાણીના લીધે કે વાહન ચાલુ ન હોય તો આપણે ઓનલાઈન કરી શ તો ક્યા રા ઓફલાઈન આપણેે જો વરસાદ ના હોય તો આપણે ઓફલાઈન કેમ સારું પડે કે આપણેે ન્યાં જઈ ને આપણેે ઈ કવોલિટી કેવી છે, ઇ ચેક કરી હકીએ કાપડ કેવું છે, ઇ ચેક કરી શકીએ. એટલે બેય સારું જ છે, ઓનલાઈનમાં આપડી સમયની બચત થાય ઓફલાઈન આપણો સમય બગડે
હા પણ એમાં ઓનલાઈનમાં ઓનલાઈનમાં એવું હોય કે ઘરે વસ્તુ કઈક બીજી આવી જાય એમાં કઈ નક્કી ના હોય. ખોટી વસ્તુ અહીં આવી જાય એમ ઓલું હું આપડે અહિયાં ગયા હોય આપડે એમ જો તા હોય કે આપડે જાવું ન પડે આપડા એટલા ટાઈમે એ બચે અને પેટ્રોલનો ડીઝલનો કઈ આ પડે ફાયદો થાય એમ એના પૈસાય બચે પણ એક જોતા જો એમે ય સારું છે, ને આવા કઈક પ્રોબ્લેમમાં કે આપડે કઈ એવા કઈ ઓલામાં ટાઈમ ન હોય તો હાલો નહીં પુગાય મારાથી તો ક્યારેક ઇમરજન્સીમાં કોઈ પણ વસ્તુ એવું કરવું હોય તો ઓનલાઈન આપણેે મોકલી હકીએ એમ અત્યાર તો બેય સારું છે.
હ. ઓનલાઈન હોય તો આપડે એમાં હજારો વસ્તુ આપડે ઘરે બેઠા બેઠા એમ મોબાઈલમાં આપડે જોઈ શકીએ અલો જે વસ્તુ લેવી છે, એ આમા થી જે ગમે ઈ હવે દુકાન વાળા ને ત્યાં આપણે ઓફલાઈન લેવા જાઈએ તો એને તો આપડે એમ ન કહેવાય તમે મને આખી દુકાન ખોલીને બ તાવી દયો હા એવું તો ના ચાલે એટલે જો ઓનલાઈન શોપિંગમાં આપડે સમયની બચત થાય ને ઓફલાઈન શોપિંગ હોય તો એમાં આપણે વસ્તુ જોઈનેને પરસી ને આપણે ખરીદી શકીએ બીજું કાઈ નહી બેય સારું છે.
એ સારું છે, જો અત્યારે જે ભણેલ ગણેલ ન થી અત્યારના જે સમયના જે આપણા મમ્મી પપ્પા છે, દાદા દાદી છે, એને તો કાંઈઈ વાંચતા લખતા આવડ તું નથી મોબાઈલ એ વાપર તા ન હોય એટલે એને એને એને તો ઈ તો જાતા જ હોય એને તો જાવું જ પડે આપણા મા ટેવુ સારું છે, કે જો આપણે સુતા સુતા અત્યારે જો રક્ષાબંધન આવશે તો આપણે રાખડી ઓનલાઈન જોશું કેવી હારી છે સુ છે ભાવ શું છે ઈ પ્રમાણે જોશું કેની અત્યારે ફેશન છે એ પ્રમાણે અત્યારે આપળે જો એવુ બધું ઓનલાઈનમાં જોઈ લઈ ને આપળા મમ્મી પપ્પા ને અને જે પણ એમ નથી એને કઈ ખબર ન હોય કે અત્યારેે શેની ફેશન છે એને એમ હોય કે આ તો રક્ષાબંધન આયવી છે તો બસ ઈ જાય બજારમાં ને પછી ન્યા થોડીક વાર એક દુકાન જોઈ બીજી દુકાન જોય પછી ભાવ કરે એમ એકઠેકાણેથી ગમે નય ને ન્યાથી પછી બીજી દુકાને જાય પછી ઈ રીતના કરતા હોય કે જો ઓલી દુકાને મને આજ રાખળીના મને પચાસ રૂપિયા કીધા તા તો ઐયા આ રાખળીના અત્યારે ચાલીસ રૂપિયા છે તો મને દસ રૂપિયા નો ફાયદો થ્યો એટલે ઈ લોકો ઈ રીતના કરતા હોય ને આપડે આમાં શું હોય આપળે તો મોબાઈલમાં જોય લે હાલો ભાઈ આ નઈને આ આટલાનું છે તો આપળે પોસા શે કે નય તો આપળે ડાયરેક લયજ લઈએ.
હમ્મ આપળે આ હા ઓનલાઈન હોય તો દુકાનમાં આપળે ભાવતાલ કરી હકીએ ને ઓન અ ઓફલાઈન હોય તો દુકાનમાં ભાવતાલ આપળે કરી હકીએ ઓનલાઈન હોય તો એમાં તો ઘણી ઓફ ફર એવું હોય ડિસ્કાઉન્ટ મળે ઈ ક્યારેક ક્યારેક મળતું હોય ને આપળે ઓફલાઈન જઈએ હા તો દુકાનદાર પાસે તો આપળે ગમે ત્યારે જઈએ તો ભાવતાલ કરાવી શકીએ અન ને ઓનલાઈન લઈએ તો એમાં તો આપળે ભાવતાલ કરાવી શકવાના નથી એમાં તો ફિક્સ ભાવ હોય તો આપડે ઈ જ લેવું પડે અત્યારની જનરેશન માટે ઓનલાઈન સારું છે એમ હા અત્યારની જનરેશન માટે ઓનલાઈન સારું છે અને પેલાની જનરેશન માટે ઓફ લાઈન જ સારું છે ઈ લોકો ભાવતાલ કરીને પછી લે ને આપડે ભાવતાલ નથી જોત તાં આપળે ખાલી ક્વોલિટી જોઈએ કે આ હાલો મને આ ગયમુ તો આપળે આ લઈ લઈએ એટલે આપડે ઓનલાઈન જ વધારે ખરીદી અત્યારે બધાએ કરવા મૈડા.
અત્યારના સમય પ્રમાણે શું ખબર કે જો ત્યારે આપળે ઓનલાઈન ઓનલાઈન લઈએ ને ઈ બો સારું કેવાય જો આપળે અત્યારે બજારમાં જાએ બરાબર બજારમાં જાએ તો કેટલી ભીડ હોય ક્યારેક આપળુ પર્સ ખોવાઈ જાય કે કોઈ એવું થાય તો કઈક કોઈ લૂટી જાય આપળુ પર્સ કે મોબાઈલ કે એવું કાંઈ એવું થાતું હોય પસી એક્સિડન્ટ નું થાય કેવું કેવું થાય આપળા છોકરા ખોવાઈ જાય એટલે એક જોતા અત્યારે આપળા માટે ઓનલાઈન આમ સારું કેવાય કે જાવુ ના પડે એમ
હા એટલે આપડે ઓનલાઈ એજ હા એટલે છોકરા વાળાઓને ઓનલાઈન સારું કે ઘરે બેઠા ઈ એને બધી ખરીદી જે કરવી હોઈ થઈ જાય.
હા હા એમાં એવું હોય કે જો આપળે પિંક કલર આમાં મોબાઈલમાં તો આપળે પિંક કલર જોયો પછી ઐયા આવીને કેવો પિંક કલર નીકળે ઈ આપળે ખબર ના હોય કે આલોકે આ કલર નો ડ્રેસ લીધો છે આપળે તો આમાં રેડ કલર કીધું છે અવે ઈ કેવો રેડ આવે આછો હોય, બહુ ડાર્ક હોય એટલે ઈ આપણે ખબર ના પડે એમ. ઓફલાઈન લીધું હોય, ને તો આપડે ઈ તરત નિર્ણય કરી શકીએ, નહી હો મને આ ગમી ગીયું છે. હવે એમ. છતાંય ભાઈ અત્યારે જો હવે. સીઝન છે, શ્રાવણ મહિનો આવશે એટલે હવે ટ્રાફિક તો બધે થવાની જ છે અત્યારે.
હા.
ને એમાં બજારમાં ટ્રાફિક થાય, ને અત્યારે આમાં ઓનલાઈનમાં ઓફર આવે. એ ફાયદો સે
હા, એ ઓનલાઈન માટે તહેવાર ને એવું બધું હોય, એટલે ત્યારે આપણને ઓફર આવતી હોય કે હાલ તહેવાર છે. એટલે ઓફરમાં મળે ડિસ્કાઉન્ટ મળે ને આમાં આપણને ઓછા ભાવે મળતું હોય. ત્યારે સેલ લાયગો હોય પ્લેનમાં
હમ્મ.
ને ઓનલાઈન હોય. તો ક્યારેક વસ્તુ ખોટી આવી શકે. ક્યારેક આપડે જે જોતુ હોય, ઈ જ મળી જાય ક્યારેક અલગ વસ્તુ આવી જાય. ને ઓફલાઈન ખરીદી કરીએ તો એમાં તો આપડે
ઓનલાઈન લઈએ આપણે બરોબર તો એમાં નેટ જોઈએ. નેટ જોઈએ, ને ઇન્ટરનેટ જોઈએ ઓલામાં આપણે એક ક જરૂર ના હોય. આપ આપડે ખા આપણો સમય જોઈએ, કે હાલો ભાઈ મારી પાસે ટાઈમ છે હું બજારમાં જાઉ છું. લઈને આવતી રહો એમાં તો કઈ હોય નહી
હા હા..
ઓનલાઈનમાં આપડે છેતરા જાયએ. એ છેતરા કઈ નક્કી ન હોય ક્યાંથી કેવું પાર્સલ શું આવે શું, ઘરે આવીને ખુલીએ એમાં અમુક માં તો એવું હોય. કે પાછું રિ ટન શકે એવું હોય, આપણે એ દુકાને થી લીધું ને તો એ ભાઈને કહી શકે કે ભાઈ તમારો બગડેલું છે. આપણે જાયએ દેવા તો હાલે
હા, એટલે ઓનલાઈનમાં આપણે છેતરપિંડી ક્યારેક થઈ હકે હા, એટલે ઓનલાઈનમાં આપણે છેતરપિંડી નું થોડું જો જોખમ રહે ને ઓ ઓફલાઇન હોય, તો એમાં તો આપણેે જ ખરીદવા ગયા હોય. આપડે વિશ્વાસ હોય કે ના આ સારું જશે એમ હમ્મ, એટલે ઓફલાઈનમાં તો આપણા ઘણા બધા વિકલ્પો હોય કે આપણે જઈએ, આપણી પાસે સમય ન હોય તો બીજા કોઈ જાય. અને ઓનલાઈનમાં આપણે જે ગમે એ આપ આપડે લઈ લેતા હોય. એમને એમ
હા, મારા બાપ જોઈને હોમવર્ક ન ઓલું આવે ને સ્ટડી પેડ લેવું છે ને. મોટું ટેબલ આવે ને એમ કે અમે વિચારીએ ઓનલાઈન લઈએ, કે ઓફલાઈન લઈએ શું કરાય
હા, તો ઓનલાઈન પણ સારું પડે. આપણે જો સસ્તું લેવા જાયે તો વસ્તુ ખરાબ એ ક્યારેક આવે સારી ના આવે સસ્તું લેવા જાય. તો એવી આવે તો ઓનલાઈન થોડુક સારુ આવે આ ઓફલાઈન ક્યારેક ખરાબ એ નીકળે ક્યારેક સારી નીકળી જાય
હા, એવુ છે.
ઓનલાઇન
ને એમાં એવું હોય, કે જો આપડે અત્યારે ત્યારે અમારા દાદા દાદી ને છે ઇ અને કમરવેરની ઘાટડીને એવું ઓઢતા હોય બરોબર તો એ ઓનલાઈન ના મળે. ઓનલાઈન તો હુ હોય ન્યુ ડિઝાઇન ન્યુ પેટ ને ન્યુ કલર ને એવું જ આવતું હોય બધું નવી નવી ફેશનવાળું. ને આપડે જૂનું જો તું હોય જૂનવાણી તો એ એમાં ન મળે એ આપણે દુકાને જાવું પડે.
હા દુકાન ને બધું મળતું હોય કે જો ખુદ ને ખુદને હાલ તમે ગયો છો અમાર દાદા દાદીને એવું ઓડતા હોય હવે દુકાનવા ળો ખુદ જ કદાચ બનાવતો હોય ને ખુદ જ વેચતો હોય તો ઈ ન્યાજ આપડે લેવા જવું પડે ઈ ઓનલાઈન ના વેચતો હોય તો આપડે ઓફલાઈન લેવું પડે એને.
હાઆ.
કોઈ વ્યક્તિ હોય તો ઈ ઘરે બનાવીને ઘરે પણ વેચતા હોય તો આપડણે ન્યા લેવા જવું પડે. ઈ તો આપડે ઓનલાઈન કઈ મળવાનું નથી, એક જોતા ઓનલાઈન સારું પણ છે ને એક જોતા ખરાબ પણ છે જો આપડે સમયનો બચત કરવી હોય, પૈસાની બચત કરવી હોય તો આપડે જો ઓફલાઈન લેવા જવાના હોય તો આપડે પછી સમય રીક્ષામાં જઈએ કે બીજા કોઈ વાહન લઈને જઈ તો આપડે એમાં પેટ્રોલ જોવાનું છે રીક્ષામાં જાય તો રીક્ષાનું ભાડું જોયે તો ઈ આપડું બગડે તો આપડે ઓનલાઈન ખરીદી કરીએ તો એમાં આપડા પૈસા બચે ને ઓફલાઈન લઈએ તો એ આપડે સારું પડે એટલે બેય બેયના અલગ અલગ ફાયદા નુકસાન બંને છે. લાભેય થાયને આમ નુકશાન નેય થાય.
હા એ તો છેજ ને આપડે નથી કેતા કે
આપડે આપડો ટાઈમ હોય એ આપડે સમય ન હોય આપડી પાસે ક્યારે ઓનલાઈનેય કરવી પડે આપડે ને આપડે પાસે સમય હોય પૂરો દિવસ હોય કે પૂરો ટાઈમ હોય તો આપડે ઓનલાઈન ઓફલાઈન કરવા જઈએ.
હા.
સારું ચલો.
સારું હાલો.
હા.